હા તમને આવ્યો છે મારો અવાજ?
હા.
હા તમે બોલો ટોપિક કે હું બોલું?
હા હું બોલું.
હા.
તમને ઉપાસમાં શું કે ખાવું ગમે છે?
તો ઉપવાસ માં ખાવું હું ગમે એમ?
હા ખાવાનું હું ગમે?
જો ઉપવાસમાં જે પેલું જે ગૌરી વ્રત આવે છે એમાં તો મને ગમતો જ નહી ઉપવાસ. પણ એમ મને પછી ખાવું જ પડે તો પિસ્તા ભાવે પછી એમ ખાટતી વસ્તુ વધારે ભાવે તો એમાં દહીં પણ ખવાય તો દહીં ભાવે, પછી બધા જ ભાવે એટલે ફ્રૂટ બધા ખઉં. બસ બીજું તો ઓછો ભાવ બીજું બધું, તમને હુ ભાવે?
અ અવ અવ વ્રત હોય તો એમાં તો મતલબ કે ખાવાનું જ મને ઓછું ભાવે હું જેમ તેમ ખાધી નથી અને જો બીજો કંઈક દિવસ કંઈક ઉપવાસ હોય તો જેમ કે આમ. તો એ બધા સમય દરમિયાન મને સૌથી વધારે સાંભળને તો આર બી આઈ શોધે જ છે, તો એ પણ કેવું કે ઉપવાસમાં કેવું ખવાય એ કારણ કે ઉપવાસમાં આપણે આપણા ઘરમા જે રીતે અલગ અલગ ઉપવાસમાં અલગ અલગ ખાવાનું હોય છે. તો એ જ રીતના, ખાવાનું પસંદ.
જે હા બોલો તમે બોલો.
હા તો જો તમારે એક કોમેડી શો હોસ્ટ કરવાનો હોય તો તમે ત મહેમાન કોને બોલાવ શો?
એટલે પર્ફોર્મન્સ કરવા મારે?
હા ત્યારે તમે કોમેડી શોમાં જજ હોવ તો તમે કોને બોલાવો પેલા?
અ જજ હોય તો મે કોમેડી શૉ તો મે કપિલ શર્મા ને બોલાવું.
હે હે બરાબર.
અને કેટલાક ગુજરાતી કેરેક્ટર પણ છે. અ તો એ વાર હું પણ બોલાવાની છું. કે હાલ અત્યારે જે ચાલ રહ્યું છે કોમેડી નું. તો ત્રણ ચાર ફ્રેન્ડનો તો એ ચાર ફ્રેન્ડને પણ બોલાવવા ઇચ્છું કે એ લોકો પણ અહીયાં આવે.
હમ. તો મે મે હોસ્ટ હોઉ તો હું પેલા બોલાવું આપરે પેલો હંસાબેન આવે છે ખબર એ હંસાબેન ને બોલાવુ. પછી તમે કીધું એમ કપિલ શર્માને તો બોલાવું પછી ભારતીને બોલાવું. ભારતી, હર્ષએ બધાને બોલાવું. બસ બીજું તો
સમગ્રવાદી સ્વચ્છતાને લઈને કંઈક છે મતલબ કે આપણેે જોઈ રહયા છે આપણા દિશામા અનેક જગ્યાએ સ્વચ્છતા ને લઈને કેટલાક તો સ્વચ્છતા રાખવી કેટલી જરૂરી છે અને કેમ? તો એના માટેનું કઈક કારણ તમે જણાવશો કે કમણાથી જઈ અને
જો પેલા તો સ્વચ્છતા આપે એક આપડે સ્લોગન આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય જ છે એટલે જો આપણે પેલા સ્વચ્છતા રાખવી હોય આખા દેશને સ્વચ્છ રાખવું હોય તો પેલા આપડે પોતાના ઘરથી શરૂઆત કરવી પડે. કે પેલા પોતાને પોતે સ્વચ્છ રહીએ પછી હું મારા ઘરને સ્વચ્છ રાખું. કે મારું આખું ઘર બનીને મારી શેરીને સ્વચ્છ રાખે મારી શેરી બનીને આખું ગામ સ્વચ્છ કરે. મારું ગામ બનીને આખું તાલુકો કરે તાલુકો બનીને જિલ્લો કરે જિલ્લો બનીને સ્ટેટ કરે. ને જ અ આખું રાજ્ય બની ને તે આખો દેશ સ્વચ્છ કરે આખું દેશ જો સ્વચ્છ હોય તો બધા દેશો ભેગા મળીને આખું વિશ્વને સ્વચ્છ કરી શકે. તે શરૂઆત પોતે મારે પોતાનાથી કરવી જોઈએ. ને પેલું પછી બીજું એમ કે આપડે જો સ્વચ્છ રહીએ તો આપડે સ્વચ્છ ક્ષારોપણ આવે. પછી બધે કેવુ કે ગંદકી હોય ત્યાં કોઈને ફરવાનું ના ગમે ત્યાં કોઈ જાય પણ ના. કે મને ગંદી શ્વાસ લેવામાં આપણને પ્રોબ્લેમ પડે એટલે આપણે સ્વચ્છતા રાખીએ તો આપણને ઘણી બધી બીમારીઓ દૂર જ થઈ જાય. મેલેરિયા છે કે એના લીધે મચ્છર ના આવે ને સ્વચ્છ રાખીએ તો અ આપડે અમુક જે હું કેવાય રિસાયકલિંગ કરી શકાય જે વસ્ત તુઓ અને તેને રિસાયકલ કરી શકીએ પ્લાસ્ટિકનો નિકાલ ના હોય તો તેને તેને એવી જગ્યા રાખી મૂકીએ કે તેને સુશોભિત કરી શકાય અથવા તો પ્લાસ્ટિકની બીજી વસ્તુઓ બની શકે. તેવું કરી શકાય એટલે સ્વચ્છતાથી ફાયદા પણ થાય ને રાખવું જોઈએ આપણે સ્વચ્છતા તમે શું કેવો?
હા સ્વચ્છતા રાખવું જોઈએ ને તમે કીધું એ રીતના કે છે ત્યાં પ્રભુતા. હા ઊં છે જ પણ આપણે મ કે બધા જ આ માની રહ્યા છે પણ ક કોઈ રહ્યું નહી. તો એમાં પણ આપણેે વિચારી શકીએ કે જો સ્વ્ચ્છતા રાખવી હોય તો પેલા આપડે સ્વચ્છ રહેવું પડશે પછી પછી આજુબાજુ તો એ બધામા આપણે તો કદમ ઉઠાવવા પડે. અને આપડે જો કદમ ઉઠાવીએ તો આપણી સાથે કેટલા જ છે. અને જો આ જે ગંદકી ફેલાઈએ છીએ આપણેે જ ફેલાવીએ છીએ. હા કે આપડે નહી પણ આપણા ઘરથી આપડા કોઈ ફ્રેન્ડ કોઈ હશે અને ક્યારેક આપડે પણ એવું હોય છે. કે ચાલ ને કહીને પાંચ દસ મિનિટ માટે ઉભા થવા માટે આળસ આવે છે. તો આપણેે એ વસ્તુ તયાને તયા રાખી મૂકીએ છે. આપડે પણ ત્યાંથી નથી લેતા અને તયા નાખી આવીએ છે. અમુક ટાઈમે આપને કચરા પેટી ન મલે તો કચરા પેટી શોધવાના બાને એક પોલસીમાં જ બધુંયે બધુ ભેગું કર્યા તો એ પણ એક ગંદકી પેદા કરે છે. અને જે કીધું તે કે એમાં શું શું ફાયદા ને ગેરફાયદા ફાયદા તેનાથી કોઈ છે, જ ન સ્વચછતા રાખીશું તો ફાયદા છે. પણ જો મતલબ કે ગંદગી રાખીશું તો આપણે જ ગુમાવીશું અને આપણા જે ફુયુચર કોઈ પણ છે. તો એના માટે આગળની જે કઈ પણ દુનિયા છે. એકદમ પો મતલબ કે પોલિટીનમા આવી જશે પ્રદુષિત હશે કે એને હ જ્યાં હવા લાગ છે, ત્યાં આગળ એને આવું પહાડ આપણને અત્યારે આપણને ગામડામાં સુધ હવા મલી રહે પણ એ જતે વારે જો સ્વચછતા નહી રે તો આપડે પણ પહાડો હોધવા પડશે ત્યાં રેવું પડશે સુગંધ લેવા માટે હવા લેવા માટે
બરાબર છે.
તો એ રીતનુ છે, અ તમારા માટે આ જે શિક્ષણનો નિર્ણય છે, અત્યારે અતયાર તમે ન્યૂઝ જોતા હશો તો તે શિક્ષણને લઈને કેટલાક મુદ્દા ઉઠી રહ્યા છે, તો શિક્ષણ કેવું હોવું જોઈએ એને કઈ રીતના શિ ક્ષકો હોવા જોઈએ કોઈ તમારા માર્ગદર્શન પ્રમાણે
તમારો અવાજ નહી આવતો અવાજ બો એ થાય છે. હાલો
હ આવે છે, હવે?
હ બોલો તમે શું કો છો શિક્ષણ શું?
શિક્ષણને લઈને તમે શું વિચારી રહ્યા છો મતલબ કે શિક્ષણના કેવા માર્ગદર્શન હોવા જોએ અને શિક્ષકો કેવા હોવા જોએ અને વિદ્યાર્થી કેવા હોવા જોએ જેથી કરીને શિક્ષણનું આગળ સારું બોલાય મતલબ કે ખરાબ ન થાય શિક્ષણ લેવાથી સારું
હમ પેલા તો જો આપડે કેવું કે અ દસમાં આઠ સુધી ને બધાને પેલા ફરજિયાત એવું હોય કે બાળક જય્યારે છ વર્ષ ન થાય ત્યારે એને શિક્ષણમાં મોક મોકલવાનો હતો તો ભણવામાં મોકલવાનો ત્યાં સુધી ઘરેલું નોલેજ બધી અ રેડી છે, ફરજયાત હોવુ જોઈએ કે પોતાના બાળકને બે વર્ષ એમ એટલું બેઝિક નોલેજ કે પછી તો સેલ્ફ ડિફેન્સ કે સાજો ખોરાન થોડુંક થોડીક સમજ જે બેઝિક નોલેજ હોય તે પોતાના બાળકને આપે પછી જયારે સ્કૂલમાં એ આવે તો એને પોતાના ધર્મ વિશે ખબર હોવી જોઈએ. કા તો પછી કે કેવું કે ખબર હોય કે મિત્ર કેવી રીતે બનાવાયું તેવું પછી નાના જયારે આપડે હોય તો બધું બેઝિક શીખાવે છે, એબીસીડી એકડા એવું બધું એમને આવડું જોએ એ બાબત બરાબર છે. એની હાથે હાથે એક ફરજિયાત એવો વિષય પણ હોવો જોઈએ જે સેલ્ફ ડિફેન્સ માટે હોય કે જે પોતાના શરીરની રક્ષા પોતે જ કરયે એટલે એ જો છ છ વર્ષથી જ બાળક શીખતું હોય તો એને પછી અઢાર વર્ષ શીખવાની જરૂર ના પડે પછી જયારે નવમાં દસ હા આપડે આઈએ તો એ લોકો ને અ કેવું કે પૈસાનું એટલું અ નોલેજ હોવું જોઈએ કે પૈસાને અ વાપરવા કે કેવી રીતે કઈ જગ્યા વાપરવાને કેવી રીતે થોડા અ કમાવાય કમાવાનું તો એટલું બધું નહી પણ કઈ કઈ વાપરવાના ને પૈસાની વેલ્યુ કરતા શીખવાડવાનું અમારે એક ટીચરે કીધું હતું કે પૈસા ના ચાર ભાગે વેચાય કે એક ભાગ તે તમારે ઇમરજન્સી માટે રાખવાનો એક ભાગ તે ઇન્વેસ્ટમેન્ટ માટે રાખવાનો પછી એક ભાગ તે તમારે મોજ શોખ માટે ઉડાડવાનો ને એક ભાગ છે. તમારે અ શું કેવાય બોવ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ માટે રાખવાના એકના ચાર ભાગ કરવાના
અ. પછી આગળ છોકરાઓને અ પેલા તો બધા સબ્જેક્ટ છે એ લોકો એને કમ્પ્લીટ હમજાવું જોઈએ શિક્ષક એઝ અ શિક્ષક ને એટલું એવું નહી કે ખાલી ચોપડ્યું ના નોલેજ પણ રિયલ દુનિયામાં જે થાય છે ને એ પણ પહેલાથી થોડું થોડું હમજાવતો રહેવું જોય દસમા પછી
ત્યાં એ લોકોને અ જયારે દુનિયામાં આવે તો એ લોકો બીવી ના જાય કે ના આ આ તો આખું અલગ છે કે પેલામાં આપણે એ લોકો ચોપડું જ્ઞાન અ રિયલ દુનિયામાં કામ ના આવે એટલે જે પ્રેક્ટિકલ દુનિયામાં જે કામ આવે છે. એવા વ્યવહારું વસ્તુઓ શીખવાડવી જોઈએ. કે પછી એવા પડકારો સામે લાવવા જોઇએ કે જેનાથી વિદ્યાર્થીઓ પહેલાથી જ સક્ષમ બને કે એની સામે લ લડવા પ્રત્યે સક્ષમ બને પછી એ જે વિદ્યાર્થીઓને એઝ અ ટીચર કે માં બાપ ને પૂછવું જોઈએ કે તમારા અ સ્ટુડન્ટને જેમાં ઇન્ટરેસ્ટ છે તે જ એને લેવડાવો કે પોતાની મરજી ચીપ તો પેચ તો નઈ ઠોપતા ને સ્ટુડન્ટ પર એમ. ને એની હાથે હાથે બહુ ચોપડીઓ નુ જ્ઞાન કરતા આપણે થોડુંક પ્રેક્ટિકલ નોલેજ પણ જો ટીચર લોકોને આપડે સરકાર રાખે તો એ વધારે સારું કે ફિઝિકલ એક્ટિવ એક્ટિવિટી પર વધારે ધ્યાન આપે કેમ કે એકલું ભણતરતા કે જીવન આપણું કામ ના આપે જો હેલ્થ સારી હશે તો આપણે પૈસા કમાઈ શકીશું કે પછી સંબંધ હાચવી શકીશું. ને હાથે એની હાથે હાથે સંસ્કારો નુ સિંચન પણ હોવું જરૂરી છે દસ સુધી પછી દસમા પછી તો આગળની ગ્રેજ્યુએશન હોય જ છે અગિયાર બાર ને કોલેજ સુધી કોલેજ પછી કોલેજમાં એવું હોવું જોઈએ કે ખાલી એકલું ભણવાનું ના હોવું જોઈએ. કોલેજ સાથે સાથે આપડે પૈસા પોતાના ખર્ચા પોતે ઉઠાવતા પણ શીખવા જોઈએ. એવું હોવુ જોઇએ તમારું હું કેવું છે.
હ તમે કીધું એ પ્રમાણે પણ એમાં એવું છે કે જયારે પણ પેરેન્ટ્સ મૂકે છે. હાલ તો જોયો તો તમે કીધું કે છ વર્ષ પણ હાલમાં હવે છ વર્ષ નહી સાત વર્ષ એવી રીતે હવે સરકાર પણ આ રીતના પોતાના વિદ્યાર્થીઓ પોતાનું જે યુવાનો એક કરે એટલા માટે લોકો સાત વર્ષ કર્યા છે એમાં જો ઓ ઓડાના હાલી પોતાના દીકરાને છ વર્ષમાં મૂકે તે લોકો એક વર્ષ સુધી ખાલી જ્ઞાન આપે છે કે શું કરવાનું શું નહી રમત બધું અને. હાલ જો શિક્ષકો પોતાના કામને લઈને જો સ્ટ્રીક રહેે કે મારું કામ છે કે આ લોકોને શિક્ષણ આપું. હવે ના શિક્ષકો જો જોવા જઈએ તો એમાં શિક્ષકો લોકો બાનુ વધારે કરાવે છે. ભણવાના પર ધ્યાન નથી જોતા. એટલે કે બંને કરાવો ના નથી. શિક્ષકોએ એ પણ કરાવવું જોઈએ. બારની એક્ટિવિટી સાથે સાથે કેટલું ભને છે કેટલું આવડે છે? એ પર પણ ધ્યાન આપવું જોઈએ. અને માતા પિતાની પણ ભૂલ છે. કે એ લોકો સ્કૂલથી આવ્યા પછી છોકરાને પૂછતા જ નથી. કે તમે શું કરો છો? કારણ કે છોકરાને મોબાઈલમાં શું કરો છો? એ પૂછવાનો પણ સમય એ લોકોને નથી. તો એવા વાલી ના હોવા જોઈએ કે પોતાના દીકરાને પૂછતાજ કરી જ ના શકાય. કારણ જો એ લોકોને ભણવાથી લઈને કઈ પણ પ્રશ્નો હોય તો એ સરને પૂછવા જાય. કારણ કે માતા પિતાથી લોકોને ડર લાગતા હોય. તો મતલબ કે બંનેને સમજવું જોઈએ. માતા-પિતા અને શિક્ષકોએ. અને જગ્યાથી ભણે છેને કે આપણે શિક્ષણને લઈને કેટલું મહત્વ આપવું જોઈએ. શિક્ષણ ખાલી શિક્ષણ પૂરતુ નથી. એ પૂરા જીવનમાંથી માર્ગદર્શન માટે હોય.
બરાબર છે. તમારી વાત. એકલું શિક્ષક ખાલી ભણતર પૂરતુ નથી પન માણસનું એ વ્યક્તિનું કે વિદ્યાર્થીઓનું આખું ઘડતર અ વ્યક્તિત્વ ઘડે છે. ચરિત્ર ઘડે છે. એટલે શિક્ષણ એક મહત્વની ભૂમિકા ભજ ભજવે છે. આપણે જેમ કેહેવાય કે મહાભારતના પણ ગુરુઓ જબડા હતા પણ આપણે સ ક‌ઈ કેતા પણ હૂ કેતા હોય.